હું પણ મજામાં છું,
બસ થોડી સ્ટડી કરતી હતી તું શું કરતી હતી.
હ મોબાઈલ વાપરતી હતી અને થોડા સોંગ. હતી. સોંગ સરસ આજે કોલેજ ગઈ
હા ગઈ હતી
આ આજે કોલેજમાં શું ગયા શું થયું
આજે લેક્ચરસ હતા અને એક અસાઇનમેન્ટ પણ મળ્યું છે.
હા થોડું છે પણ એસઈમેન્ટ મુશ્કેલ છે હું પણ આજે અસાઈનમેન્ટ કરતી હતી.
એક્ઝામની તૈયારી કેમ ચાલે છે?
હવે ધીમે ધીમે સ્ટાર્ટ
હું પણ રોજે થોડું થોડું વા ચું છું.
રોજ કરે છે
લગભગ ત્રણ થી ચાર કલાક. ને તું?
હું પણ એ એટલુ છ
બધું બવ સારું
કોલેજમાં નવા ફ્રેન્ડ બનાયા
હા થોડા ફ્રેન્ડસ બયના છે.
સારા છે. બધા તો સારી વાત છે મ્યુઝિક સાંભળું છું મુવી જોઉં છું. અને સોશિયલ મીડિયા વાપ રું છુ. કઈ ટાઈપની મુવીઝ ગમે છે.
કોમેડી અને
મને પણ કોમેડી મુવીઝ ગમે છે. બિલકુલ. પીઝા અને પાઉંભાજી તારો
મને પાણી પૂરી ગમે છે
પાણીપુરી નું નામ સંભાળતાજ ભૂખ લગી જાય મ કુકિંગ આવે છે શું બનાવી શકે છે વાહ હું પણ આ બધું બનાવી શકું પૂછો
વીકેન્ડમાં શું પ્લેન્સ છે તારા
ખાસ કઈ નથી ફેમિલી ની સાથે ટાઈમ્સ કરીશ હું પણ ક્યારે શોપિંગ જવાનું વિચાર એ મન તો થાય છે મારું મને શોપિંગ બહુ ગમે છે બને ગમે છે આજે વેધર કેટલો સરસ છે
હવા પણ સારી ચાલતી છે
વરસાદ આવે તો બધુ મજા આવે બિલકુલ તને ટ્રાવલિંગ ગમે છે
હા મને ટ્રાવેલિંગ બહુ ગમે છે
કલ અ જાગ્યા જામ મને છે
મને ગોવા જવાનું મન છે
મને પણ બીચ પર ફરવાની મજા આવે હા અને ફોટોસ પર સારા આવે છે તને પાડવા
બહુ ગમે છે
હા મને પણ બધા મજામાં છે તારા ઘરે
મારા ઘરે પણ બધા મજામાં છે
સરસ
સ્કૂલ ના દિવસો યાદ આવે કે
બઉ યાદ આવે છે.
રિસેસ માં કેટલી મજા કરતા આપડે.
અને એક્ઝામ પહેલા કેટલી ફેન્શન રહેતી હતી.
હા પણ હવે આ બધું યાદ કરીને હસું આવે.
સાચું જ છે. માં શું કરવા સારી જોબ કરવાની. છે અને ફેમિલીને પ્રાઉડ ફીલ કરવાનું છે. બઉ સરસ વિચાર છે તારો શું પ્લાન છે?
હું પણ કરિયર પર ફોકસ કરવા માગુ છું જરૂર.
હા થેન્ક યુ. સારી વાત તારી સાથે વાત કરીને બઉ સરસ લાગ મને પણ. પાછી આટલી લંબી વાત થઈ. હા. અને
એક કુકિંગ શો જોતી હતી મેં.
અ વા તને કુકિંગ એમ છે ગમે છે હા ઘણી ગમે છે નવી નવી રેસીપીસ જોવાનો મજા આવે તને શું બ બનાવાનું સાચું બધું ગમે છે પાસ્તા, સેન્ડવીચ
કેક. કેક પણ હા પણ હજુ પરફેક્ટ નથી બનતો. હ પ્રેક્ટિસ કરતા પ્રેક્ટિસ કર થઈ જાજે હા સાચું છે. અ પ્રેઝન્ટેશન સારી રહી શરૂઆતમાં થોડી નર્વસ હતી પણ પછી બધું સારું થઈ ગયું અ આ કોમ્પ્લેટ કયરુ છે થેન્કયુ તારો દિવસ કેમ ગીયો.
બધા લેક્ચર્સ ઇન્ટરેસ્ટિંગ હતા
કયો લેક્ચર સૌથી વધારે ગયમો તને. ઇંગ્લિશ નો લેક્ચર.
મને પણ ઇંગ્લિશ ના લેક્ચર બુ ભયમ હા ફ્રી ટાઈમમાં શું કરે છે મ્યુઝિક સાંભળું છુંવી જોઉ છું ફન્ સાથે ચેટ કરું છ ઘણા સિંગર ગમે છે મડ કરવાને હા બહ બધા સિંગર્સ છે જેને ગમે છે તારો ફેવરેટ કલર કયો છે બ્લુ
મારો પણ બ્લૂ છે બ્લૂ કલર બહુ સારો હોય છે
હ તને શોપિંગ ગમે છે હા બહ ગમે છે શું લેવાનું ગમે તને હ મને શોપિંગ બેગ્સ અને કપડા લેવાનું ગમે છે
મને પણ કપડાં લેવાનું ગમે છે લાસ શોપિંગ પર ક્યારે ગેલી તું
હમ
શું લીધું
આ મોવાત ટી શર્ટ લીધું નઇસ થેન્ક યુ તને ટ્રાવેલિંગ ગમે છે બહ બહુ ગમે છે કઈ જગ્યા જવાનું પ્લાન છે તારું મને કશ જવાનું છે મને પણ સ્ન જોવી છે બહુ ઈચ્છા થાય છે
હ ગોવાક જવાનું છે એક વાર બીચ પર ફરવાની મજા જ અલગ હોય
બિલકુલ તારો ફેવરેટ સિઝન કયો છે અ વિન્ટર તારો રેની વિન્ટરમાં ગરમ કોફી પીવાની મજા આવે અને બ્લેન્કેટમાં બેસીને મૂવી જોવાની પણ હા બહુ મજા આવે
તને ફોટો પાડવાના ગમે છે બહ ગમે છે હું પણ ઘણા ફોટોસ ક્લિક કરું છું મુંબઈ ગયા છેમાં કેટલા ફોટો હશે તે તારા બહ બધા છે
મારા મોબાઈલમાં પણ ઘણા ફોટોસ છે ઘરે બધા કેમ છે બધા મજામાં છે તારા ઘરે બધા મજામાં છે સરસ મમ્મી શું કરે છે અત્યારે રસોઈ બનાવી રહે છે
મારા મમ્મી પણ કિચનમાં છે આજે જમવામાં શું બનાય છે હજુ કઈ ખબર નથી મારા ઘરે તો પાઉભાજી બનાશે વાહ મને પાઉભાજી બહ ગમે છે તારો ફવટ
શું છે પાણીપુરી અને ઢોસા અ મને પણ પાનપુરી ગમે છે પાણીપુરી ન નામ સાંભળીને જ ભૂખ લાગી જાય મને તો અ બિલકુલ ફ્યુચરમાં શું કરવાનું વિચાર્યું છે તું એ મને સારી જોબ કરવાની છે બઉ સરસ તને હું પણ કરયર પર ફોકસ કર આવી છું અને આવીને પ્રઉડ ફીલ કર જરૂર સફઈ થેન્ક યુ સ્કૂલ ના દિવસે યાદવે બહ યાદ આવે છે તને યાદ આવે છે બહ રિસસમાં કેટલી મસ્તી કરાતા હતા હા અને એન્યુઅલ ફંક્શન પર કેટલો મજા હતો હા હા હા હા સાચું હા ડાન્સ પ્રેક્ટિસ પણ કરતા હતા એન્યુઅલ ડે બહુ મજા ન હતી, હા એ દિવસ ખરેખર સ્પેશ્યલ હતો. હા પણ યાદ અમોસાર આવે છે. આજે તારી સાથે વાત કરીને. બહું સારું લાગ્યું હા તને વાત કરવી હોય તો મને હંમેશા ફોન કરી શકે ઘણી દિવસ પછી બાત. હે હા થેન્કયુ તું પણ મને ફોન ચાલો હવે મારી સ સાડી કરવાની ટાઈમ અચ્છા
હા મારે પણ સ્ટડી કરવાની છે હવે.
હા ઠીક છે પછી સારી વાત ઓકે ફાઇન મારો હોંમવર્ક લિયા.